હલો
હા બોલો શું કરો છો
બસ છો પાર્લરસ એ તમે શું કરો
હું પણ પાર્લર જ છું બોલો બોલો
કેમ ચાલે
હા તો સારું ચાલે છેવ પાર્લરમાં આજ મેડમ આવ્યા છે આજ મેડમ આવ્યા છે પણ ક્યા દેવું કઠવા
હા
હમ એવું છે
હા તમે શું કરો
હા તો છ બસ ઘર કામ ફતાવીને પાર્લર માં આવીશું
એવું છે
હમ એવું છે હમ બોલો બોલો પ હમ અમારે તો સારું ચાલે છે તમને પાર્લર માં શું શું વસ્તુ આવડે છે
આવડે છે ફસિયલ બ્લીચિંગ સાઇનર અપર લિપ્સ મેકઅપ
કેટલા મિનિટ રેવા દેવાનું
પંદર મિનિટ
હ એક્સમાં કેટલા સ્ટેપ આવે છે
વેક્સમાં ચાર
ક્સમાં ત્રણ સ્ટેપ આવે છે એમાં અને પેલા સ્ટેપમાં ક્રીમ આવે છે લગાવવાની પેલા સ્ટેપમાં ક્રીમ આવે છે લગાવવાની એક પેલા સ્ટેપમાં ક્રીમ આવે છે લગાવવાની એની મસાજ આપવાની ત્યાર પછી હેલો
હા
એલા એ
વેક્સ માં થોડું આવે ક્રીમનું એ તો છેલ્લે જેલ આપેને મસા કરવાની બ્લીચિંગમાં
બ્લસિંગ માં આવે છે
હા એમાં પેલા જેલ લગાવો જેલ થી મસાજ કરવાનું પાંચ મિનિટ પછી બ્લીચિંગ ને એક્ટિવટર
નથી આવતું એમ નથી આવતું
હાલ
હલો
હા
હા હા બોલો
બોલ બોલો બોલો બોલો
તમને શું શું આવડું છે પાર્લર માં
અમને પાર્લર માં થ્રેડિંગ થી આઈબ્રોઝ શીખવાડ્યો હતો પછી અ વેક્સ શીખવાડ્યું હતું પછી અપર લપ થ્રેડિંગ થી પણ શીખવાડી તી ને વેક્સ થી વેક્સ એલડે છે ને એટલા માટે વેક્સ થી તો નથી શીખવાડી પણ થ્રેડિંગ થી શીખવાડેલી છે એમ બધી પ્રોપર થીયર પણ લખાવેલી છે
એવું છે અમારે એમ જ છે
હમ એવું છે તમારે શું શું શીખવામાં આવ્યું છે
અમારે વેક્સ અપર લિપ્સ આઈબ્રો બ્લીચિંગ સાઇનર ફેશિયલ વેકસ અંડર આમસ રી ના બસ આ મેકઅપ આ જેેવે કટિંગ હતું
હમ હેર કટિંગમાં તો બ્લુ ડાયર તો બ્લુ ડ્રાયરમાં બે પ્રકારારે આવે છે ને
હાખ ખબર નહી ઈ તો બહુ ખાસ કારણ કે હેર કટિંગ વિશે એટલી બધી માહિતી નથી હલો હેલો અચ હેલો